હાલો.
કેમ છો?
હાલો બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં શું કરું છો?
કઈ નઈ બસ બેઠી છું. આ વરસાદ નું વાતાવરણ છે તો મજા માણી રહ્યા છે, બેઠા-બેઠા.
કેવો છે વરસાદ તમારે?
ચાલે છે સવાર નો ચાલુ જ છે વરસાદ પડને.
એવું છે અમારે તો અહિયાં બહ જ
હા.
અંડરપાસ બધુ. તું જ ભરાઈ ગયું એટલું બધું ને આઠ આઠ ઇંચ ઘણી જગ્યાએ છ ઇંચ ઘણી અને બે ઇંચ છે ઘણી જગ્યાએ ત્રણ ઇંચ છે.
ના. અહા.
એટલો બધો વરસાદ છે.
એટલો બધો તો નથી પણ હા અમારે અહીં નડિયાદમાં તો અહિયાં અ થોડી બધી નીચાણ વાળી જગ્યા છે ને ત્યાં પાણી ભરાઈ ગયા છે પણ અમારા વિસ્તારમાં પાણી નથી. પણ જે જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો ટ્રાન્સપોર્ટેન બંધ જ થઈ ગયું.
હા.
બરોબર, ના અમારે તો છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે.
આયુ.
એટલો બધો વધે છે ને લોકો તો આમ વિહકલ લઈને ફસાઈ જાય છે કાલે તો એટલો બધો હતો ને. હું તો કાલે ગઈ બાર એટલું બધું હતું
હ
અંડરપાસમાં બધા જ બંધ થઈ ગયું. એક તો વચ્ચું વચ જ ફસે ગયો બહાર કેમનું આવું? એ છે અરે કઈ નહી કેટલું એક કર્યું નીકળે જ નહી નીકળે જ નહી અને ચાલુ બી ના થાય બંધ બી ના થાય. પાણી બી એટલુ પછી હું તો ત્યાં ત્યાં જ મૂકીને આવતી રહી. ચાલતા ચાલતા બહાર આવીઈ પછી ત્યાંથી રિક્ષા કરી ને એમાં આવી. તો રિક્ષા કરી તો રિક્ષા વાળા ને વચ્ચે અડધે જને એની રીક્ષા બંધ થઈ ગઈ. પછી તો એટલું થયું ને મારે તો છેક ચાલતા ચાલતા ઘરે આવવું પડ્યું. અને પછી રાત્રે પાછું વેહિકલ લેવા જવું પડ્યું. એટલો બધો વરસાદ છે. અને અમારે આ બાજુ તો સામે તો ઘણા લોકો ના નીચે ઘર છે ને. તો ઘરોમાં પાણી આવી ગયું છે.
હા હા તો બિચારા શું કરતા હશે એ લોકો એટલા બધા પાણીમાં?
એવું છે.
હમ્મ, હમ્મ.
ઘરમાં પાણી રોજ કાઢે જ થોડું થોડું કરીને કાઢે કાઢે. ક તો થઈ અને બંધ જ નહી થતો આ વખતે.
હા, હા, સ્કૂલે રજા એ તો સ્કૂલ વાળાને શું છે શેજ વરસાદ પડે એટલે બંધ એ લોકો ને તો શાંતિ જ ને. પણ એમ બી બંધ રાખ તો જ સારું છે કારણ કે જો વરસાદ પડે તો વાલીઓ લેવા કેમ ના જાય મૂકવા કેમ ના જાય અને કદાચ અંદર ફસાઈ જાય તો પાછા લેવા કેમનું જાય. પછી એમને બી પ્રોબ્લેમ થાય ને નાના છોકરાઓને એવું છે. પાછા વચ્ચે વિહિકલ બંધ થઇ જાય તો વચ્ચે વ્હીકલ બંધ પડે તો પછી શું કરવાનું એટલે.
ના સાચી વાત છે. કારણ કે છોકરાઓને આપડે તો છોકરાઓ સાચવવા કે વરસાદ જોવો. એટલે સ્કૂલ વાળા તો ભલે એમને સારું જોવે છોકરાઓને પણ એક જોતા શાંતિ જ છે આપણે એમ. એને લેવા જવાનું, જોવાનું કેટલું બધું થાય. પણ એક તો આટલો વરસાદને તો મચ્છર બહુ થાય છે. એટલા મચ્છર થાય છે અમારે તો ઘરે હા. અમારે તો બાર અદા છે ને ઘરે તો આટલા બધા છતના કાઈ પાણી મચ્છર થાય ને તો એમને ખબર નઈ મચ્છર કરડ્યા હશે બે ચાર દિવસ પેલા રાત્રે તો પછી ડોક્ટરને બતાયુ એમની તબિયત કેવી રેતીતી તો પછી એમને ડેન્ગ્યુ થઈ ગયો. તમારે તો એકબાજુ આટલો વરસાદ તે અને એમાં એકબાજુ દવાખાનું.
હા
જ રોજનું એટલી તકલીફ થઇ ગઈ છે ને.
હમ હમ તો અત્યારે કેવું છે તમારા બા દાદા ને સારું છે ને? હલો હા તમારો અવાજ નથી આવી રહ્યો. કટ થઈ રહ્યો છે. હલો હલો હલો